હેલો. હલો.
હલો ભાઈ. જય શ્રી કૃષ્ણ.
હલો. જય શ્રી કૃષ્ણ ભાઈ. કેમ છો તમે?
હા, એકદમ મજામાં છે. તમે કેમ છો? તમારા ઘરના બધા કેવા છે?
હા, એકદમ મજામાં છે અને ઘરના પણ સારા છે અને હાલમાં શું છે કે આ જે ડિજિટલ પેમેન્ટ આવ્યું છે. તેના વિશે વાત કરવા માંગુ છું કે ડિજિટલ પેમેન્ટ હમણાં જે આવ્યું છે તેના ફાયદા શું છે. ગેર ફાયદા શું છે અને એને કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ. કઈ પરિસ્થિતિ હોય તો આપ આપડે ત્યાં ઉચ્ચ ઉપયોગ કરવાનો આપણને અનુકૂળ હોય છે. કઈ પરિસ્થિતિમાં આપણે ઉપયોગ કરી શકતા નથી. એ બધી બાબતો ઉપર જ તમારી સાથે વાત કરવા માંગુ છું. એ હું છે હમણાં જે ડીઝલ પેમેન્ટ આવ્યા છે તો અમને પેલા સૌથી પેલા અમને ખબર પડી બઢા જે નોર્મલ આપડે જે ગામ જનો હોય તેના કરતા પેલા અમને ખબર પડી ગઈ હતી કે ડિજિટલ પેમેન્ટ આવવાનું છે. કારણ કે અમારે શું છે અમારે અહીંયા સૌથી મોટો અહીંયા જે આપડે રહીય છીએ. ત્યાં અમારો મોલ બે ત્રણ મોલ ખોલેલા છે એટલે અમને પેલા એ લોકોન માહિતી મળી હતી. કે આવું કઈ આવવાનું છે જે ડિજિટલ પેમેન્ટ ના મનુ. તો એ કેવી રીતે કામ કરે છે તે અમને સમજવામાં આવ્યું હતું. તો અમે એના માર્ગદર્શનમાં ગયા હતા, અમે મીટિંગમાં ભાગ પણ લીધો હતો. અને ત્યાં અમને એવું સમજવામાં આવ્યું હતું કે ડિજિટલ પેમેન્ટ છે તે ખુબ જ સરળ છે. કારણ કે આપડે જે પૈસા ઉપાડવા હોય તો બેંક કોની લાઈનમાં કે પછી એટીએમના ધક્કા ખાવા પડે છે. પરંતુ જે ડિજટલ પેમેન્ટ આવ્યું છે તેના દ્વારા આપણને સરળતાથી નાણાં મળી રહે છે. અને સાથે સાથે આપણે દુકાને પણ કોઈ ઘરાક, ગ્રાહક આવ્યો તો એ પણ પૈસાને ટ્રાન્સફર સરળતાથી કરી શકે છે. ખાસ કરીને જયારે અ અમુક નાની રકમ ધારો કે ત્રણસો, ત્રણસો એશી, ત્રણસો નેવું પછી સત્તાણું રૂપિયા એવું જે છુટા પૈસા કાઢવાાનું ઘણી બધી મુસીબત બની જાય છે. તો એવી જગ્યા પર જયારે ડિજિટલ પેમેન્ટ હોય છે તો તે સરળતાથી વર્ક એટલે કે કામ કરી શકે છે. અને મને ગમ્યું પણ છે તો હું તો ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યો છું. અને લોકોને પેલા મૂંઝવણ હતી તો હું એમને માર્ગદર્શન આપતો હતો. કે કેવી રીતે ડિજિટલ પેમેન્ટ ઉપયોગ કરવાનું છે, કેવી રીતે તમને કામ આવશે. તો એ લોકો પણ જયારે ડિજિટલ પેમેન્ટનો પેલા પહેલા ઉપયોગ કરવા લાગ્યા તો એ લોકો પણ અચકાયા હતા કે શું છે કોઈ આમાં મુસીબત તો નઈ આવે. પરંતુ એ લોકોને પણ જે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા હવે તો ઘણી બધી માહિતી એ લોકોન પણ મળી ગઈ છે. જેમ કે યુટ્યુબ છે, ઇન્સ્ટાગ્રામ છે એમના પરથી એમને ખબર તો પડી ગઈ હતી. કે ડિજિટલ પેમેન્ટ નામનું કઈ વસ્તુ આવવાનું છે. તો તેના દ્વારા આપણે નાણાંની સરળતાથી ટ્રાન્સફર કરી શકશું અને સરકારે પણ જે વિવિધ. પ્રકારની ન્યૂઝ ચેનલો છે, તેમના પર પણ વીડિયો બનાવવામાં આવ્યા હતા. અને જે સમાચાર હતા, તેમાં પણ બતાવવામાં આવ્યા હતા કે ડિજિટલ પેમેન્ટ તરીકે ઘણી બધી એપ્સ આવી છે. જેમ કે તમને હું એપનાં નામ જણાવું તો, જે ફોનપે છે, ગૂગલ પે છે. એમ કરીને બે-ત્રણ બીજી પણ આવી હતી, જેમ કે એફપે છે. એ જે એપ છે, તેનાથી તમે ક્યુઆર કોડ સ્કેન કરીને અથવા તમારે. કોઈનો નંબર હોય તો નંબર ઉપર પણ પૈસા ટ્રાન્સફર સરળતાથી કરી શકો છો. માત્ર એકથી બે સેકન્ડ લાગે છે અને તમારા ખાતામાંથી બીજાના કે મિત્રો, સગા-સંબંધીઓના. કે પછી તમે કોઈના પણ ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા હોય. તો તમે સરળતાથી કરી શકો છો. એટલે પહેલાં-પહેલાં જ્યારે આવ્યું તો. હું તમને સગા-સંબંધીઓને પણ શીખવ્યું. કે કેવી રીતે એ લોકો વર્ક કરે છે, અમારા ઘરે પણ શીખવ્યા. ખાસ કરીને અમારા જે પપ્પા છે, તેમને શીખવાની મજા આવી, કારણ કે એમને શું હોય છે કે નવું નવું લાગે. એમને ખૂબ જ આનંદ થયો, કારણ કે એ લોકો લાઈનમાં ઊભા રહેતા હતા, કારણ કે એમને. જે પેન્શન આવે છે. તે ઉપાડવા માટે ઘણી બધી લાંબી લાઈનમાં ઊભા રહેવું પડતું હતું, પરંતુ જ્યારે આ ડિજિટલ પેમેન્ટ આવી ગયું. ત્યારે એ લોકો પણ ખુશ થઈ ગયા કે હવે સરકારે સારું કર્યું છે. અને સરકારની તારીફ પણ ખૂબ જ કરી હતી. એટલે હવે તો ડિજિટલનો ત્યાં ઉપયોગ થાય છે. અને ગ્રાહકો પણ સરળતાથી ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરે છે. અને એક વાર અગાઉ એવી મુશ્કેલી પણ આવી હતી કે અમારે ત્યાં નેટવર્ક અને ઇન્ટરનેટની સુવિધા. થોડી ઘણી આમ સારી હતી એમ તો, પણ જે સર્વર હતું એ બેંકનું ડાઉન હતું. તો જેને કારણે એમણે પૈસા ટ્રાન્સફર કર્યા હતા. તો અટકી ગયા હતા. એટલે કે એમણે ક્યુઆર કોડ સ્કેન કરીને અમારામાં પૈસા નાખ્યા હતા. પરંતુ પૈસા આવ્યા ન હતા. એટલે એમણે બીજે પાછું સ્કેન કરીને પાછા મોકલ્યા હતા. તો એ પૈસા આવી ગયા હતા, જે વચ્ચે-વચ્ચે અટકેલું હતું પેમેન્ટ. એ ઘરે ગયો કે પછી અડધા કલાક-કલાક પછી પાછા આવી ગયા હતા. તો એ ગ્રાહક ડરી ગયો હતો કે શું થશે, મારા પૈસા પાછા આવશે? કે પછી એ દુકાનદાર જે હતા, અમારે ત્યાં ખટમ પડ્યા હશે એમ ટેન્શન આવી ગયું. તો ત્યારે અમે એને સામેથી ફોન કર્યો હતો કે, તમારા પૈસા જે તમે ટ્રાન્ઝેક્શન કર્યું હતું, એ અટક્યું હતું. એના પૈસા અમારામાં પાછા આવી ગયા છે, તો તમે ટેન્શન લેશો નહીં. અને અમે તમને પાછું એ રિફંડ કરી દઈશું. એટલે અમે એ ગ્રાહક સાથે વાત કરી અને એ પણ ટેન્શનમાં મુકાઈ ગયા હતા. તો તમારા બાજુ પણ આ જે ડિજિટલ પેમેન્ટ છે, તેની સુવિધાઓ આવી છે અને તમે પણ જાણો છો કે. ફોનપે છે, ગૂગલ પે છે, ફેમ પે છે. એ કેવી રીતે વર્ક કરે છે અને તમારા બાજુ ઇન્ટરનેટની સુવિધા. ને પછી આ જે વીજળીનું લાઇટ બિલ છે, એ તમે બધું ઇન્ટરનેટના માધ્યમ દ્વારા જ ભરતા હશો ને.
હા ભાઈ, અમે પણ આવી રીતે એ બધું જ. છે, કારણ કે ઓનલાઈન પેમેન્ટ તો આપણા જીવનમાં સારું એવું. બદલાવ પણ લાવ્યો છે અને ઘણા બધા લોકોને તો ઓનલાઈન પેમેન્ટ ખૂબ સારી રીતે. આમ ફાવ્યું પણ છે, કારણ કે તમને ખબર હશે કે ઓનલાઈન પેમેન્ટથી આપણે ઘણા બધા કામ ઘર બેઠા. કરી શકીએ છીએ. અને તમે જે પણ બધું કીધું, એ પણ અમે સારી રીતે કરીએ છીએ, કારણ કે ફોનપે છે, ગૂગલ પે છે. અમારા ઘરના બધા લોકો તમામ યુઝ કરે છે, કારણ કે અમારા ઘરના બધા લોકો માને છે કે. આપણે જો ઓનલાઈન પેમેન્ટની સુવિધા યુઝ કરશું તો પછી આપણને આગળ જતા કામ આવવાની છે. અને અમણે પણ આપડો સમય બચે છે, ખર્ચ બચે છે. એટલે આપણ ને આવી બધી પ્રક્રિયા કરવાથી ઘર બેઠા કરી શકીએ છીએ. કારણ કે પહેલાં તો તમને ખબર જ હતી કે આપણે કોઈને પૈસા મોકલવાના હોય. અથવા કોઈને પૈસાની આવું જરૂર હોય, કે પછી આપણને કોઈ ને પૈસા જોતા હોય. ત્યારે આપણે ધક્કા ખાવા પડે છે અને કોઈને પૈસા આપવાના હોય તો પછી આપણે મુસાફરી કરવી પડે છે, જેમ કે આપણો સમય પણ બચે ખર્ચ થાય છે. અને મુસાફરીનો ખર્ચ પણ વધી જાય છે. એટલે કે આવા બધા પ્રકારના જે બધા ખર્ચા હતા તે હવે તો ઓનલાઈન પેમેન્ટ સારી રીતે આપણને બચાવી શકીએ છીએ કારણ કે ઓનલાઈન પેપર તો અમારા ઘરના તમામ વ્યક્તિને આવડે છે. અને અમારા ઘરના તમામ વ્યક્તિને મે શીખવ્યું છે. અને મારા જે મારા જે પપ્પા હતા તેમને ઓનલાઈન પેમેન્ટની પેલા તો શરૂઆત કરેલી મારા ઘરમાં. કારણ કે જયારે ઓનલાઈન પેમેન્ટ આવેલું હતું, ત્યારે અમને મારા પપ્પા એ મને જાણ કરી કે આ નવી સુવિધા આવી છે આપણા દેશમાં તો આપણે આ યુઝ કરશું તો આપણને ઘણા બધા પ્રકારના ખર્ચા, આપણે ઓનલાઈન ચૂકવી શકશું અને તમારે પણ આવી જ રીત હવે લાઈટ બિલ છે અને ગેસ બિલ છે તેની બધી લાઈનમાં ઉભી નહીં રહેવું પડશે. કારણ કે ઘણા બધાને ખબર કે આપડે લાઈટ બિલ છે, ગેસ બિલ છે, તે આપણે યોગ્ય રીતે જે ત્યાં સંસ્કાર બધી કેન્દ્ર હોય છે, એટલે આપણી બિલ ચોકાવવાળે ત્યાં આપણે જોવું પડતું હતું અને ત્યાં આપણો સમય પણ જતો હતો વધારે. અને આ બધા પ્રકારના ખર્ચા થતા હતા અને એવું બધું આપડા હમણાં બચી ગયા છે. એટલે અમારા ઘરે પણ સારી રીતે બધા યુઝ કરે છે અને ઓનલાઈન પેમેન્ટ આપણને ક્યારેય યુઝ કાર ઓનલાઈન પેમેન્ટ આપને ઘણી બધી જગ્યા યુઝ થઈ જાય છે, પરંતુ આપણામાં જે સુવિધા છે, તે બીજાના બીજા જે વર્ગ આપણેે કોઈને પૈસા મોકલના એનામાં સુવિધા હોવી જોઈએ, તો જ આપણે પૈસા એના માં ટ્રાન્સફર કરી શકીએ છે. એટલે ઓનલાઈન પેમેન્ટ આપણે સારી રીતે યુઝ કરીએ તો આપડા માટે સારું જ છે, કારણ કે ઓનલાઇન, પેમેન્ટ ના ઘણા બધા પ્રકારના એસએમએસ, ફ્રોડ હોય છે, જેમ કે ઇ-મેલ પર પણ આપણને ફ્રોડ મેસેજ આવી શકે છે, એટલે કે તે નકારવું જોઈએ કારણ કે આ ફ્રોડ મેસેજ આપણે યુઝ નહીં કરવું જોઈએ કારણ કે તમને પર ખબર જ છે, કે આ ફ્રોડ મેસેજ આપણે યુઝ કરશું અને આપણને એ લાલચમાં આપી દેશે, અને આપડે ફોર્મ ભરશું પછી ઓ ટીઆઈ કોઈને શેર કરી દઈશું, તો પછી જે હેકર્સ હોય છે, ત્યાં આવી રીતે ફ્રોડ મેસેજ કરે છે. અને આવી રીતે આપડા ફોન આપણા જે એકાઉન્ટ નંબર હોય છે, તે આપણે હેક કરી લે છે. અને પછી આપડા બેંક એકાઉન્ટમાં જેટલા પણ પૈસા હોય છે, તે ઉપાડી લે છે, એમ એટલે કે આપડે આવું બધું જે ફોડ મેસેજ બચવું જોઈએ, ઓનલાઈન પેમેન્ટતો આપણને ઘણી બધી વસ્તુ કામ આવે છે, જેમકે મને પણ એક જગ્યા મુલગન કે હું કેસે હોટલમાં જમવા ગ્યો તયારે મારા પાસ જે પૈસા હતા તે ચોરાઈ ગયા હતા, પરંતુ જે મારા પાહે ઓનલાઈન પેમેન્ટ જે વોલેટ હતી તે મને એક ઓનલાઇન પેમેન્ટથી કઈરી, અને સારી રીતે મને ત્યારે કામ આવેલું. એટલે કે ઓનલાઈન પેમ આપણે ઘણી બધી જગ્યાએ કે પછી ઘણી બધી એવી એવી બધી સ્થળોએ આપણને કામ આવે છે. બાકી તો ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે એ ધિરાણ ધ્યાન રાખવું જોઈએ, કે ભાઈ હમણે આપણા આ જે ફોનમાં ઇન્ટરનેટ છે કે નહીં, કારણ કે ઓનલાઇન પેમેન્ટ કરતી વખતે આપણે નેટવર્ક હોવું ખૂબ જરૂરી છે. કારણ કે ત્યારે આપણા ફોનમાં નેટવર્ક જ ની હશે રહેશે તો પછી આપણે આ કોઈ પણ પ્રકારના કાર્ય નહીં કરી શકું. કારણ કે આપણે જે પણ ટ્રાન્ઝેક્શન કરશું તે ફેલ જવાના છે એમ. એટલે ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે એ ધ્યાન રાખવું જોઈએ કે આપણા ફોનમાં નેટવર્ક બરબર છે કે નહીં. કારણ કે જો નેટવર્ક જો બરાબર નહીં હોય તો પછી આપણે ઓનલાઈન પેમેન્ટ નહીં થવા કરી શકીએ અને આપણે જો ઓનલાઈન પેમેન્ટ જ કરવા હોયને આપણે પર રોક નહીં હોય, તો પછી આપડે ત્યાં કલાકો કે પછી એવું પણ આમ, સમયનો બરબાદ થઈ જાય એટકે આપણે ઓનલાઈન પેમેન્ટ જ્યાં આપણે નેટવર્ક બરાબર ત્યાં આપણે કરવું જોઈએ કારણકે, કે ડુંગરાળ વરસ છે, ત્યાં એવું આપણો નેટવર્ક નહી આવતું હોય છે, અને પછી આપણે એવું બધું ત્યાં આળોડ ઓછી થાય અને પછી આપણે ઓનલાઈન પેમેટ વધારે, તો પછી ત્યાં આપણા પરિસ્થિતિ નબળી બની જાય છે, એટલે મારે તો એજ કેવું છે, કે આપડે જ્યાં બંને ત્યાં આપણે ત્યાં ડુંગળ પ્રદેશોમાં હોય છે, ત્યાં આપણે રોકડ લઈ જવું જોઈએ વધારે બાકી તમારે શું કેવું છે, આના વિશે બીજું.
હાએ વાતતો સાચી છે, કારણ કે અમે પણ અમારી સાથે પણ એક એવો બનાવ બનેલો હતો, કે અમે મિત્રો મિત્રો બધા ભેગા મળી ને ભરવા માટે ગયા હતા, તો અમે જે લોકેશન પર ગયા હતા ત્યાં અમને એમ તો ખબર હતી કે ઇન્ટરનેટ ની સેવા એટલી બધી સારી નથી. અમને એવું હતું કે પૈસા તો શું છે કે જરીક વારમાં ટ્રાન્સફર થઈ જાય છે એક બે સેકન્ડમાં તો શું એટલું પણ નેટવર્ક તો હશે જ ને એમ હતું તો અમે એ વિચારીને ગયા હતા. અને ત્યાં ગયા ત્યારે અમને પૈસા ની જરૂર પડી જયારે અમે દુકાન માંથી કઈ વસ્તુ ખાવાની ઈચ્છા થઈ ત્યારે અમે દુકાનમાં ગયા. અને ત્યાં અમને ખબર પડી કે ત્યાં અમારું ઇન્ટરનેટ નેટ ચાલતું નથી તો અમે ઘણી બધી મુસીબતમાં મુકાઈ ગયા. તો અમે જે મુસીબતમાં હતા તો અમે જે વેપારી સાથે વાત કરી તો એમના ત્યાં એટલું સારું હતું કે ભાઈ ની સુવિધા એમણે રાખેલી હતી કારણ કે ઘણા બધા એવું પણ જાણે છે કે ઘણા બધા ટુરિસ્ટ લોકો આવે છે તો ઓનલાઈન પેમેન્ટ કરે છે. પરંતુ એ લોકોનું જે નેટવર્ક હોય છે જે ખુબ જ અહિયા પકડતો નથી. તો એ લોકો ખરીદી કરવા ટાળી શકે છે એટલે એ લોકો શું છે કે વાઈફાઈ ની સુવિધા રાખી છે. ઉપલબ્ધ છે એટલે સરળતાથી કોઈ પણ ગ્રાહક આવે તો એમના ખાતામાં પૈસા સરળતાથી ટ્રાન્સફર કરી શકે છે. એટલે અમને એ પણ ગમ્યું હતું પણ પેલા પહેલા તો અમે પણ ખુબ જ ટેન્શનમાં હતા એ અમને નોટિસ કર્યા હતા પરંતુ અમને પહેલા કીધું જ નહી હતું એમણે પછી જયારે અમને કીધું ત્યારે અમને એવું થયું કે હાસ ચાલ હવે તો સારું છે કે પૈસા તો ટ્રાન્સફર ઠવાના અને અમે ત્યાં ખૂબ જ મજા પણ કરેલી અને જાત જાતને રમતો પણ રમેલા કેમ કે ત્યાં ક્રિકેટ અને જે પેરાગ્લાઇડિંગ પણ હતું અને બંચી જમ્પિંગ હતું તે પણ કર્યું હતું. અને અમે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરીને પછી ત્યાં એ બધું નું ટ્રાન્સફર કરી દીધો હતું. પેલા ભાઈ માં અમે ડિજિટલ પેમેન્ટ વાળા થોડા ઘણા પૈસા નાખ્યા હતા. એમણે અમારી પર હજાર રૂપિયા પર સો રૂપિયા તરીકે એટલે દસ ટકા ચાર્જ લીધો હતો પૈસા પર પરંતુ શું કરે અમે કેશ નહી લઈ ગયા હતા અને ઉપર તો હજુ નેટવર્ક ઓછું જ પકડશે એવું એ લોકો જણાવતા હતા. અને ઉપર જાઈને અમે અનુભવયુ પણ કે એ લોકોની વાત સાચી છે કે નેટવર્ક ઓશું જ છે. તો અમારે એની પાસથી પરથી જ સારા એવા પૈસા લઈ લેવા પડ્યા હતા. તો અમે એમ તો મુસીબતમાં મુકાયા હતા પરંતુ પૈસા સરળતાથી મળી ગયા એટલે અમે ત્યાં જે જાત જાતની તમને કીધું કે પેરાગ્લાઇડિંગ છે બંજી જમ્પિંગ છે. સ્કાય ડાઈવિંગ છે પછી સ્કૂબા ડાઈવિંગ છે એ બધી જાત જાતની અમે ત્યાં એક્ટિવિટી કરેલી ઉપર તળાવ પણ હોતું એટલે અમને ત્યાં સ્કુબા ડ્રાવિંગનો પણ મોકો મળેલો. પછી બોટમાં પણ ફરેલા હતા. તે બધુંની પેમેન્ટ પછી અમે કેશમાં કરી હતી કારણ કે અમે ડિજિટલ પેમેન્ટનો ત્યાં ઉપયોગ કરી શકતા ન હતા. સારું ભાઈ ચાલો પાછા મળશું ત્યારે આપણે જે ડિજિટલ પેમેન્ટ છે તેના વિશે ઊડાણમાં જઈને વાત કરીશું.
હા ભાઈ સારું મળીએ પાછા અવે.